હલો હા. મારો અવાજ આવે છે.
હા તમે અવાજ આવે છે.
કેમ છો મજામાં?
બસ મજામાં બોલો.
ચાલ ને તો આજે એક આપડે મુદ્દો લઈએે. કે ઇતિહાસ થી ઇત ઇતિહાસિક સ્થળોની મુલાકાત કરી આપણે. એક વિષય લઈએ એના પર આપણેે વાર્તા કર્યો.
હા બરોબર છે ચલો.
હા તો ચલો. હું એક વાત તમને જાણાવ કે આપણે આપડે કેહેવાય ને કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત વિષ આપડણે છે, ને આમ અંદર સુધી જાણીયએ તેથી આ વિષય છે, ને ખુબ જ આમ રસપ્રસ છે અને કારણ કે ઐતિહાસિક સ્થળોને કોઈ પણ દેશ અથવા પરદેશની ભૂતકાળની વિશે જાણવાની તક આપે છે.
બરોબર છે. નમસ્કાર ખરેખર ઐતિહાસિક સ્થળો માત્ર જૂની ઈ ઈમારતો નથી પરંતુ એક એક સમય ના સમાજ અને સંસ્કૃતિ સ્થાપના અને જીવનશૈલી માહિતી પણ આપે છે. અને આવા સ્થળોની મુલાકાત દ્વારા અનેક બાબતો શીખવી-શીખવ પડે છે આપણે
હા જારે કોઈની ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવે છે, તો ત્યારે ત્યાંની રચના સૌથી પહેલા ધ્યાન ખેંચે છે. ઘણા કિલો મહિલાઓ અને સ્મરકાઓ એવા હોય છે, કે જે સદીઓ પહેલા જ બનાવવામાં આવ્યા હતા. છતાંય આજે પણ આમ મજબૂત રીતે ઉભા રહ્યા છે ને-
હા પણ તેના તેનાથી એ સમયના સ્થાપના અને કૌશલ્યને પણ પરિચય મળે છે. આજે આધુનિક ટેકનોલોજીનું ઉત્પન્ન થયું છે પરંતુ ભૂતકાળમાં મર્યાદિત સાધનો હોવા છતાં અદભુત નિર્માણ કરવામાં આવ્યા હતા.
હા ખુબ સુંદર તમે તો વાત કહી અને આજકાલના તો ઈતિહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન છે, ને માર્ગદર્શકો દ્વારા આપવામાં આવતી માહિતી પણ ઉપયોગી હોય છે અને તેઓ સ્થળ સાથે જોડાયેલા અને પ્રસંગો અને ઇતિહાસથી આમ સળને રીતે આમ સમજાવે છે.
સાચી વાત છે ઘણી વ્યક્તિ કોઈ ઈમારતથી બહાર થી જોતા માત્ર એવું સુંદર રચના દેખાય પરંતુ તેની પાછળના ઇતિહાસ વિશે જાણવાવ જાણવા વિશે તેવું મહત્વનું વધુ સ્પષ્ટ થાય છે.
હા એટલે જ ને ઐતિહાસિક સ્થળોને વાત કરીએ તો આપડે કેહેવાય ને કે કિલ્લોના વિશેષ સ્થાનો છે, કે ઘણા કિલો રાજ્યક્રિય અને સૈનિક આમ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યા છે.
કિલ્લા હ કિલ્લાઓની રચના કેવી રીતે કરવાવામાં હતી કે સુરક્ષા માટે ઉપયોગી રહે અને ઊંચી દિવાલો મજબૂત દરવાજા અને દેખરેખ માટેના મિનારાઓ તેની વિશેષતાઓ પણ
હા અને કિલ્લાઓની અંદર જ મહેલ, સંભાખંડ, પાણીના સંગ્રહની વ્યવસ્થા અને રહેણાંક વિસ્તારમાં પણ જોવા મળે છે ને.
બધું જોઈને એ સમયના શાસન વ્યવસ્થાની વિશેની માહિતી મળે કે કિલ્લા માત્ર યુદ્ધ માટે નહીં, પરંતુ તેને સંપૂર્ણ વસાહત જેવ કાર્ય કરતા હતા.
હા એટલે જ ને ઘણી વખતે તો કિલ્લાઓ પહાડો પર બનાવવામાં આવતા હતા જેથી દૂર સુધી આમ નજર રાખી શકાય આપડે.
હા અને આ આ સ્થળોથી આસપાસના પ્રદર્શનું કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે.
હા તો ચલો ને હવે આપડણે મહેલો વિશે વાત કરીએ ને મહેલો ઇતિહાસીસ અને કળાનું આમ અનોખું આમ સંયોજન છે એમ કેવાય ને
હા મહેલોની અંદરતાણી ચિત્રકામ અને શરણાગરનું કામ પણ જોવા મળે છે. સમયના કારીગરો કુશળતા અદભુત
હા એટલે જ ને કેટલાક મહિલાઓમાં મેલોમાં વિશાળ સંભાખંડો અને સુંદર આમ બગીચાઓ પણ હોય છે ને
હા આવા મહેલો દ્વારા રાજવંશોની જીવન શૈલી અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ માહિતી મળે છે.
હા એટલે જ ને મહિલાઓની સુરક્ષા પણ ખુબ જ આમ જરૂરી છે કારણ કે આમ વારસાની અમૂલ્ય આમ નિશાની છે ને તેથી આપડે ખુબ આમ કેવાય ને કે રક્ષણા કરેલું છે આખું
જો યોગ્ય જાવણી ના થાય તો આવી ઐતિહાસિક સંપત્તિને નુકસાન પહોંચી શકે છે એની આપણે સાચવવાની જવાબદારી તે આપડી જ હોય છે.
હા અને જોવા જઈએ તો સ્મર સમમરકાઓ પણ ઐતિહાસિક સ્થળોની આમ મહત્વનો ભાગ છે.
હા સમારકા સમારકાડો ઘણી વખત કોઈ મહત્વપૂર્ણ ઘટના અથવા તો તો વ્યક્તિની યાદમાં બનાવવામાં આવે છે.
અને તેમની આમ રચના પણ ઘણી આમ વખત આમ પ્રતિકામત હોય છે અને તેઓ ખાસ પ્રકારની સ્થાપત આમ નુ શૈલી જોવા મળે છે ને.
હા સમારકામ દ્વારા ભવિષ્યની પેઢીના ભૂતકાળની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે પણ માહિતી મળે છે.
અને ઈતિહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન તો આમ મ સંગ્રહાલયની મુલાકાત પણ આમ મહત્વપૂર્ણ છે ને.
હા સંગ્રહાલયોમાં જૂના હથિયારો સિક્કાઓ દસ્તાવેજો વસ્ત્રો અને અન્ય વસ્તુઓ પ્રદર્શન વહ પ્રદર્શન કરવામાં આવે છે.
અને આજ વસ્તુથી દ્વારા ઈતિહાસને વધુ આમ નજીકથી આમ સમજવામાં તક મળે છે ને આપણને.
હા ઘણી વખત નો વખત પુસ્તકોમાં વાંચેલી માહિતી સંગ્રહાલયમાં પ્રદુષ પ્રદુષિત વસ્તુઓને જોઈ વધુ સ્પષ્ટ બને છે.
અને જોવા જઈએ તો ઐતિ ઐતિહાસિક આમ સ્થળો છે ને આમ પ્રવાસના માટે પણ આમ મહત્વ ધરાવે છે ને.
હા દેશ અને વિદેશના પ્રવાસીઓ આવા સ્થળોની મુલાકાત લે છે અને ત્યાંના ઇતિહાસ વિશે જાણવાનો ખુબજ પ્રયાસ કરે છે લોકો.
એટલે જ ને સ્થાનિક અર્થતંત્ર પણ લાભ મળે છે ને.
હા પ્રવાસ સાથે સ્થાનિક કલા હસ્તકલા અને પરંપરાઓ ન પણ પ્રોત્સાહન મળે છે.
તો આમ કેવા જાય તો ઐતિહાસિક સ્થળોનું આમ સુરક્ષા કેમ જરૂરી છે.
એ કારણ કે આપણે તો સાંસ્કૃતિક વારસો છે જો તેનું રક્ષણ ના થાય તો ભવિષ્યમાં ભવિષ્યની પેઢીઓ માટે ઘણી મહત્વની માહિતી એ ગુમાવી શકે છે.
હા તો પછી મુલાકાત ના દરમિયાન પણ કેટલાક નિયમોનું આમ પાલન કરવું જોઈએ ને.
જેમ કે દીવાલ ઉપર લખાણ કરવું કચરો ન ફેંકવો અને સ્થળની સ્વચ્છતા જાળવવી એ બહુ મહત્વની વાત છે.
એટલે જ આ રીતે આપણે દરેક મુલાકાતી આમ વારસાના સક્ષ સક્ષણમાં પણ પોતાનો ફાળો આપી શકે ને છે.
હા અને આજ આજકાલ ટેકનોલોજી નો ઉપયોગ ઈતિહા ઇતિહાસ સ્થળોમાં થઈ જ રહ્યો છે
હા એટલે જ ને ડિજિટલ માર્ગદર્શિક ઓડિયો ટુર અને કેહેવાય ને કે જાત જાતના પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને વધુ આમ સારી માહિતી મળે છે
હા બરોબર છે કેટલીક જગ્યાએ ત્રણીરામીળ મોડલ દ્વારા જૂના સમયનું દ્રશ્ય બતાવવામાં આવે છે
એટલે તો કેહેવાય છે કે ઈતિહાસના સમજાવાની પ્રક્રિયા વધુ આમ રસપ્રસ બની ગઈ બની ગઈ છે
હા સાચી વાત છે એટલે જે કુલ મળીને સ્થળોની મુલાકાત જ્ઞાન સંસ્કૃતિ અને વાર્તા ને સમજવાની એક ઉત્તમ તક પણ આપણને મળે છે
અને ઐતિહાસિક સ્થળોની તો મુલાકાત માત્ર પ્રવાસ નથી પરંતુ છે ને આમ શીખવાની એક આમ સત પ્રક્રિયા પણ છે
હમ હમ હા સાચી વાત છે આ સ આપણે ભૂતકાળ સાથે જોડશે અને સંરક્ષણ ન મહત્વ પણ સમજાવે છે
ચોક્કસ અને આ આ સાથે આજની ચર્ચા પણ આપણે ખુબ મજા આવી ગઈ અને આપણે હજી એક બીજો એક વાત મારે તમારી જોડે કરવી છે કે આમ ઘણી જૂની ઈમારતોમાં આમ વપરાયેલી આમ બાંધકામી સામગ્રી પણ અભ અભ્યાસ ના વિષ બની શકે છે ને અને અભા અભ્યાસ વિષે બની શકે છે ને અને જુદા જુદા પ્રદર્શનો ઉપલોધ કુદરતીની સંસદો ઉપયોગ કરીને ઈમારતોનું નિ નિ નિર્માણ પણ કરવામાં આવતું હતું ને
હા ચોક્કસ ચોક્કસ આ સાથે આજની ચર્ચા આપણે આગળ કરીએ ને તો એમાં એવું છે ને કે તે જ તે મુલાકાતીઓ દરમિયાન એ લોકો એટલી બધી એનું રિસર્ચ કરે છે કે આનો ઇતિહાસ શું છે શું નહી બધું એ લોકોને જાણવાની ખુબ જ આતુરતાથી એ લોકો એ જુએ છે એ વસ્તુ
અને આ આપણેે આ વિષય પર વાત કરતા કરતા તો હું ભૂલી જ ગયો કે આપડો ઇતિહાસ કેટલો જૂનો અને પ્રસિદ્ધ છે તો તમારું શું આમ કેવું છે કે આ ઇતિહાસ કેવો અને આમ કેવો હતો આપડો
હા સાચી વાત છે કે આ ક્યાંક આ આ પથ્થરનો વધુ ઉપયોગ જોવા મળે તો ક્યાંક ઈટો અને ચૂનાની ચુનામાંથી પણ તે સમયના લોકોની ટેકનોલોજી સમયને ઉપલબ્ધ સાધનો વિશે માહિતી આપે છે
અને જોવા જઈ તો ઘણા ઐતિહાસિક સ્થળોમાં તો પાણીની આમ કેહેવાય ને સંગ્રહ અને વિતરણી અનોખી આમ વ્યવસ્થાઓ જોવા મળે છે
હા સાચી વાત છે આ અરે આમાં ચોક્કસ પ્રાચીન સમયમાં વેપાર વાણિયા સમાજ સામાજિક વિકાસ માટેનો ખૂબ જ મહત્વ હતા બજારો દ્વારા વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે સંપર્ક અને સ્થાપિત થતો હતો
અને જોવા જઈએ તો ઐતિહાસિક સ્થળોની માહિતી ભવિષ્ય માટે આમ સાચવી રાખવી પણ આમ મહત્વપૂર્ણ છે ને આપડણે કે ઇતિહાસ આમ સચવાઈ જેવો જોઈએ
સાચી વાત છે આના કારણે ઘણી જગ્યા પર ગુવી સંસ્કૃતિ નોપ્રભાવ પણ જોવા મળે અને સ્થાપના ભાષા અને ખોરાક માં પણ તેની અસર જોવા મળે છે
હા આ વિષય પર આપણેે જેટલી વાત કરીશું ને એટલી ઓછી છે પણ મને તમારી જોડે આ વિષય પર વાત કરીને મને ખુબ આનંદ થયો આપડે ચોક્કસ બીજી વાર આ વિષય પર વાત
હા હા ચોક્કસત્ય વાત કરી